હલો
હેલો. કેમ છો બેન તમે હા આવી છે ને. તમારી અવાજ તમે કેમ છો બેન.
મજામાં છે.
હ, હું પણ ખુબ જ મજામાં છું. તો આજે છે ને આપણે તમારી પાસે ટાઈમ છે ખરો મારી જોડે વાત કરવા માટે.
હા.
હા તો આજે છે ને બેન આપણે ચોમાસા વિશે વાત કરીશું. તો ચોમાસા ચોમાસું છે ને એ આપણા અ. આપણામ અ જીવનમાં છે ને શું છે કે આમ ચોમાસા વિશે જો વાત કરો ને તો રો ઋતુઓ વિશે તો આપણા આપણી ઋતુઓ ત્રણ હોય છે ખબર તમને શિયાળો ઉનાળો ને ચોમાસું. તો ચોમાસું તે શિયાળો ને ઉનાળા કરતા મને ચોમાસું બહુ ગમે છે કારણ કે ચોમાસામાં છે ને વરસાદ જયારે પડે છે ને તો મને ખુબ જ આનંદ આવે છે અને તેમાં હું હું બહાર પણ જાઉં છું હું ને નાના છોકરાઓ પણ નાહવા નીકળી જાય છે ખુબ જ મજા મા પડે છે અને વરસાદમાં શું છે કે આપણે આસપાસના જેટલા ઝાડ વા પેડ પોઘા હોય ને એકદમ હરિયાળી થઈ જાય છે તે મને ખુબ જ ગમે છે. બ બધા મોટા મોટા ઝાડો પણ એકદમ લીલાછમ થઈ જાય છે અને. આપણેે જો ડુંગર અ ઈલાકામાં જઈએ ને જ્યાં બધા મોટા મોટા ડુંગરો હોય છે ને. તે આ. આખું લીલુંછમ થઈ જાય છે એમ લાગે કે જાણે કે આખા ધરતી પર છે ને લીલા કલર ની અ સાડી થી છવાઈ ગયું છે મને એ ખુબ જ સરસ લાગે છે. તમે શું કેવા માંગો છો વરસાદ વિશે.
સાચી વાત છે કે વરસાદ આવે એટલે આપડ બહુ આનંદ થાય છે કે આપડે ગરમી ના કારણે બહુ વધારે એમ બહુ એકદમ. ગરમ થઈ જતા હોય છે ક્યારે રાહ જોઈ આપણે રાહ જોઈને બેઠા હોય છે ક્યારે વરસાદ આવે. ક્યારે વરસાદ આવે, વરસાદ આવે એટલે આપડ કેટલું મનમાં એકદમ એકદમ મસ્ત ઠંડી ઠંડી હવા આવે એટલે આપડા આ આપણા શરીર અને આ અ આપણા શરીરમાં કેવું એમ લાગે કે હા કહેવાય થોડું એમ. સુકૂન મલહે કે વરસાદ આવે એટલે ઠંડી ઠંડી હવા લાગે આપડે અને કેટલું એમ. સારું આપડે લાગે છે આપડે જયારે પહેલો વરસાદ આવે ને એટલે નાહવાની બી બહુ મજા આવે. અને. વરસાદ માં આપડે નાના નાના પોઈરા ઓ ને બી ઈસ્કૂલ જતા હોય ને ત્યારે ઈ સ્કૂલ થી છુટી ને આવે ને. સાંજે વરસાદના એ લોકો કેટલા ભીગતા ભીગતા મસ્ત મજાથી આવતા હોય છે. અને બહુ એકદમ સરસ એકદમ હોય છે, આ વરસાદ નો દિવસ ભી અને કેટલી મજા આવે. આનંદ લા આનંદ લાગે છે, કે વરસાદ આવ્યો એટલે હવે કેટલું ઘરમાં ઠંડક થશે નહી. ગરમી ના કારણે કેટલું એમ બધા ઇન્સાનો એવા થતા કે ક્યારે વરસે. વરસાદ હવે ક્યારે વરસાદ ની રાહ જોઈને બેતા હતા. બઉ એમ સારું લાગે વરસાદ આવે તે.
સરસ સરસ કીઘુ બેન. તમે આજે કીધું ને તો મારું બી તો ફેવરેટ છે, વરસાદ મને તો ખુબ જ ગમે છે. કારણ કે નાનપણ માટે છે, ને વરસાદ એટલે બહુ મ બહુ સારું કેવાય એલોકને તો. ખુબ જ ગમે કે ક્યારે વરસાદ આવે એ લોકોની રજા પડી જાય સ્કૂલ ની અને જયારે બધા વરસાદ આવે ને જયારે રેડ એલર્ટ થઈ જાય ને ત્યારે સ્કૂલ ની રજાઓ પણ થઈ જાય તેમાં શું છે કે છોકરાઓને ખુબ જ મજા આવે છે ઘેરે રહીને અ નાલા હોય ને ત્યારે આ ખાડા ખાબોચીયા ભરાઈ જાય છે જયારે તો આપડી ઘરની આસપાસમાં થોડું પાણી ભરાઈ જાય ને જ્યાંથી પાણી અ જોર થી નીકળતું હોય ને તેમાં બધા લોકો અ કાગળની નાવ બનાવીને હોળી બનાવીને તેમાં પસાર કરે તે ખુબ જ આનંદ આવે છે, અને વરસાદમાં તો છે, એને ભજીયાની અ તો મજા માણવામાં તો ખુબ જ મજા આવી જાય છે, ચાય ગરમા ગરમ ચાય બનાવા અને ભજી જીયા બનાવો શું આનંદ લાગે છે, મને તો ખુબ જ ગમે છે વરસાદ અને પછી તેની પછી જો હું વાત કરું વરસાદની તો વરસાદમાં જો અ ઘણી બધી સારી વાતો પણ છે અને વરસાદ ન થાય ને ત્યારે ખુબ જ તકલીફો પણ પડી જાય છે. ગરમી જેમ કે અ ગરમી પછી જ વરસાદ આવે છે પરંતુ જયારે ગરમી હોય ય ને ત્યારે બધા બહુ હેરાન થઈ જાય વધારે પડતું જો વરસાદ ના પડે ને તો પાણી ની બહુ અછત થઈ જાય જેમ કે મુંબઈ છે, મુંબઈ શહેરમાં શું છે કે વરસાદી પાણીનો જ બધો હા. પુરવઠો રાખે છે, લોકો વરસાદમાં જ બધું પાણી એકઠું થયેલું રહે છે, એજ પાણી આખા મુંબઈમાં એ લોકો સપ્લાય કરે છે, અને જયારે વરસાદ ન પડે ને જૂન મહિના મા ત્યારે એ લોકોને બહુ મુશ્કેલી વેઠવી પડે છે, એટલે જ કહ્યું છે ને કે સમય પર જે પણ કઈ બી વસ્તુ થાય કે સમયસર થઈ જાય ને તો બહુ સારું છે, પણ એ આપણા હાથ મા હોતું નથી એ તો ભગવાન ના હાથમાં હોય છે, ભગવાન જેમ કરે તે પ્રમાણે વરસાદ એ એમના હાથમાં હોય છે, આપણે હાથમાંની પરંતુ જો હું બીજી વાત કરું ને વરસાદના વિશે તો વરસાદમાં અ નાળા અરે અ નદીઓ છે, ખાણા ખાબુચિયા તળાવ એ બધું ભરાઈ જાય છે, ખુબ સારી રીતે અને તળાવ ભરવા થી શું છે કે આપણા લોકોને પાણી ની અછત નહીં થાય અને આપડે બધા શહેરો છે જે જે ગામડા હોય શહેરો હોય પણ ત્યાં છે ને પાણી હોવું જ જોઈએ જેનાથી છે ને આપડા આસપાસ ના એરિયામાં પાણીની અછત નહી થાય તમે શું કેવા માંગો છો બીજું?
સાચી વાત છે, કે આપડે વરસાદ બઉ એકદમ જરૂરી હોય આવે એટ કેટલું આનંદ છે, આપડે વરસાદ ના લીધે વરસાદ ના કારણે રસ્તા. બગડી જાય છે, વરસાદના કારણે આપણે રોડમાં ખાડા પડી જાય છે અને બહુ એમ તકલીફ બી આવે છે અને વરસાદના વરસાદમાં આપડે ઘરે બી આપ આ મજા આવે એમ કે વરસાદ ના ટાઈમ છે ને આપડે કેટલા મસ્ત આપડે સવારે ઉઠીને આપડે મસ્ત ચાય નાસ્તો કરીએ બધું જ કરીએ તમે શું કેશો?
બરાબર કે કીઘુ વરસાદ આવે ને તો મને તો ખુબ જ એનું વાતાવરણ મને ખુબ જ ગમે છે, જ્યાં તાપ પછી જયારે હલકો હલકા વાદળાઓ છવાય છે ને ત્યારે ઠંડી ઠંડી હવાઓ જયારે ચડે છે, તો ખુબ જ આનંદ આવે છે, બધા નાના નાના છોકરાઓ જેવો બિલ્ડિંગોમાં રહે છે. પોતાના છત પર અ ટેરેસ પર જતા રહી છે, અને વરસાદ ની રાહ જોએ છે, કે હવે વર સાદ આવશે હવે વરસાદ આવશે અને વરસાદ આવે ત્યારે નાના છોકરાઓ તો પોતાની મમ્મીઓ ખુબ જ જીદ કરે છે, મમ્મી મારે નાહવા આવશે બહુ વરસાદ મને બઉ બહુ બહુ ગમે છે, પહેલો વર સાસે પ્લીઝ મમ્મી મને નાવા દો ને એવી રીતે પણ છોકરાઓ ખુબ જીદ કરે છે અને તે લોકો ખૂબ બહુજ આનંદ માણે છે વરસાદની ને વરસાદમાં શું છે કે બધા ઝાડ છે પેડ પો ધા છે તે લોકના માટે બી બહુ સારું કેહેવાય છે અને માણસો માટે પણ ખુબ જ સારું કેહેવાય છે. પરંતુ મેં વરસાદ વિશે એ બી વાત કેવા માંગુ છું કે જયારે વધારે વરસાદ પડી જાય ને. તે લોકો જે નીચલા સ્તર વાળા અ નીચલા ભાગ વાળા લોકો હોય છે ને. તે લોકના ઘેરમાં પાણી પણ ભરાઈ જાય છે અને એ લોકોને ખુબ જ મુશ્કેલી વેઠવા પડે છે. ધારો કે ઘણી બધી દુકાનો હોય છે નીચલા સ્થળ પર તે લોકો ન નુકસાન બવ બહુ થઈ જાય. છે જેમ કે અનાજની દુકાનો હોય ને જે એમાં પાણી ભરાઈ જાય ને તેથી બધું અનાજ નુકસાન થઈ જાય. છે લોક નો અને કપડાની દુકાન હોય છે એમાં પણ પાણી ભરાઈને એ લોકોનો બી કપડા બહુ નુકસાન થઈ જાય છે વરસાદ ઘણા લોકો માટે તો ખુબ જ સારું છે પ પણ પરંતુ. ઘણા કેટલાક લોકો માટે છે ને એ સારું બી ન કહેવાય વરસાદ ની મજા તો માણે છે. ખરો પણ તેના પછી જે પાણી ની પ્રોબ્લેમ આવે છે ને તેથી લોકો હેરાન થઈ જાય છે. વરસાદ આપડા હિસાબથી નહી થાય એ તો જેટલું થવું છે તેટલું જ થાય છે એટલે વરસાદ તો એમ તો બહુ સારો છે મારા હિસાબથી બાકી વરસાદ નુ આપડા જીવનમાં બહુ મહત્વ બી છે. વરસાદ હોવું જ જોઈએ તમે શું કેવા માંગો છો?
સાચી વાત છે કે વરસાદ હોવો જોઈએ કારણ કે વરસાદ ની હોય ને તો આપડા નદી ત તળાવ ને એ બધું બી સુકુ થઈ જાય છે. અને એ માછલીઓ હોય નદીઓમાં કેટલી તળાવમાં અને સુખી થઈ જાય સુખી થવાના કારણ થી લોકો મૃત્યુ બી પામી લે છે અને વરસાદ હોવું બઉ જરૂરી હોય છે. તમારી વાત સાચી છે કે જેના ઘર નીચે હોય એ લોક બહુ તકલીફ પડતી હોય વરસાદની એ લોકો ના ઘરોમાં પાણી ભરાઈ જાય અને ને ઉઘવામાં મુશ્કેલી પડી બહુ વધારે જોઈએ ને આપડે તો બોમ્બે માં એવું જોવા મળે છે મુબઈમાં.
વરસાદ ભરાઈ જતું હોય છે. અને એ લોકોને ઊમવામાં તકલીફ પડે એ લોકોને રસોઈ બનાવવામાં હરે એક ચીજમાં બહુ તકલીફ પડી જતી હોય છે જયારે ઘરમાં ઘરમાં પાણી ભરાઈ જાય તે. અને
અને અ અને આપડે અ વરસાદ વરસાદ આવે ને ત્યારે આપડા ઝાડવા ભી કેટલા હરા વધાર થઈ જાય છે. અને આપણા ગામની વાત કરીએ ને તો ગામમાં વરસાદ પડતો હોય ને ત્યારે એકદમ ખેતી કરવામાં બી બહુ એમ સારું લાગતું હોય છે ખેડૂતોને. આનંદ આયો કે હા કે વરસાદ આવે કે મારા ઘાસ ભી હરા ભરા થશે અને ખેતી ભી બહુ મસ્ત અ અ સારી રીતે થાય છે અને ગામમાં જોવો ને તો આપડો વરસાદના કારણે લાઈટ બી જતી રે છે. તા લાઈટ લાઈટ ની મલે ને તો લોકો દીવા સળાગાઈને વરસાદ ના ટાઈમે બેસે ઘરમાં વરસાદ નો ટાઈમ એટલે અમુકના અમુક અમુક લોકોને જ સારું એમ હોય છે. જે જેને તકલીફ પડેને એને બી ખબર હોય કે વરસાદ આવે એટલે અમારે આ બધી સુવિધા કરવી પડે વધારે જોઈએ ને આપડે ઘરમાં જેના પત્રા વાળા ઘર હશે ને એ લોકો કેટલી સુવિધા કરી લે પેલાથી ઉપર ઉપર અ તાડપત્રી બાંધી લે ઉપર ઘરના ઉપર. અને એ લોકો પહેલા થી સગવડ કરી લે જે નાળા ફૂટેલા હોય એ જે હ ફૂટેેલા હોય ને પત્રા એ તા એ લોકો એ બઉ બધ બનાવા લાગે છે બઉ એમ કરી છે તમે શું કેશો.
બરાબર કીધું તમે. જે પતરા વાળા ઘર હોય ને એ લોકો પોતાની તૈયારી વરસાદ પહેલે જ કરવાની સ્ટાર્ટ કરી. દીધી છે કારણ કે તાડપત્રી એ લોકો નાખે છે એ લોકો ના પતરા બહુ બળી જાય છે અરે. વરસાદ માં તો ઢાબું ભી ઢાબા પરથી પણ. પાણી પડવા લાગે છે ટેરેસ થી તે એ તો પતરું છે અને એ મુંબઈની જે વાત. કરીને ત્યાં તે જગ્યાએ છે ને વધારે વરસાદ જો થઈ જાય ને તો બાઢ પણ આવી જાય છે. તેમાં બધા લોકો બહુ હેરાન થઈ જાય છે વધારે પડતો વરસાદ પણ નુકસ જેમ કે બધી આપણા જીવનમાં શું છે બેન મેં એક જ વાત કેવા માંગુ કે આપણા જીવનમાં. બધી વસ્તુઓ હોય છે જે બી કોઈ બી વસ્તુ હોય ને તેનો ફાયદો અને નુકસાન બંને વસ્તુ હોય. છે તો તેમાં ફાયદામાં જો હું વાત કરું તો આપણા લોકોને ખુબ જ આનંદ પણ આવે છે. પરંતુ જો એ વધારે વરસાદ થઈ જાય તો મુશ્કેલીઓ પણ વેઠવી પડે છે એટલે જીવન જીવનમાં આપણે બધું એક સરખું નથી હોતું અ ક્યારે સારું પણ લાગે અને ક્યારે નહીં પણ લાગે આ બાર થી બધા લોકો બવ હેરાન થઈ જાય છે એ તો હાચી વાત છે બેન હમણાં જે મેં તમને વાતો કરી ને તો તે તમને કેવી લાગી બેન
બોવ જ સારી લાગી તમારી વાતો મને
હા મને પણ તમારી વાતો સારી લાગી તમે જે મારી જોડે વાત કરી ને આટલા સમય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર